હમ
હેલો
હા બેન કેમ છો તમે
મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું બેન તમે તમને મારી અવાજ આવે છે
હા તે છે
હ તો આજે છે ને હું તમારી જોડે છે ને દિવાળી અ દિવાળી વિશે વાત કરવા માંગુ છું તો તમારી પાસે ટાઈમ છે ઘરો બેન
ટાઈમ છે
સારું દિવાળી છે ને એ આપણા માટે ખુબ જ જરૂરી અને સારું છે દિવાળી એમ તો સારી જરૂરી તો નહી કહું કારણ કે એ તો એક તહેવાર છે આપડા બધા માટે અ દિવાળી પર છે ને આપડે બધા ખુબ જ સારી રીતે અ તહેવાર મનાવીએે છેીએ આપડે હિન્દુ લોકો અ દિવાળી આપડા અ ગુજરાત નું સૌથી મોટું તહેવાર છે દિવાળી ના દિવસ જે છે ને આપણેે બધા ખુબ સારી ખુશિયા મનાવી છેએ દિવાળી એક દિવસે અ સાંજે બનાવવામાં આવે છે અને અ બીજા દિવસે નવું વર્ષ મનાવવામાં આવે છે દિવાળી પર બધા નાના છોકરાઓ બઉુ ખુશ થાય છે અને ખુબ જ મજા માણે છે એમાં કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ પણ અ ખબર પડતી નથી બધા લોકો દિવાળી બહુ સારી રીતે મનાવે છે બેન તમે તોઈ કેવા માંગો છો દિવાળી વિશે
હા હ પહેલા તો તમને ચોક્કસ કીધું અને હું પહેલા તો તમને તહેવાર ન મતલબ હમણાં કહું દિવાળી સાથે ઘણી પૌરાણિક અને કથાઓ જોડાયેલી છે અને આ દિવસે ભગવાન શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણ સાથે ચૌદ વર્ષ વ પૂ કરીને અયોધ્યા પાછા ફર્યા હતા. અધ્યા ના લોકોએ તેમના. મ અને આખું નગર દ દીવાઓથી. સળગાવેલું હતું. ત્યારથી આ તહેવાર અંધકાર અને પ્રકાશ ના વિજય તરીકે ઉજવવા. આવે છે. પછી. દિવાળી આવવા પહેલા લોકો પોતાના ઘેરો સફાઈ અને રંગ. બેરંગીઓ કરે છે. બજારો કપડા મીઠાઈઓ અને. ફટકટાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળે. હોય છે દિવાળી નો તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે પછી. દિવાળી માં ખુબ જ મજા આવે છે. આ દિવસે લક્ષ લક્ષ્મીજીની પૂજા. જા થાય છે અને લોકો સોના ચાંદી ના વાસણો કે. ઘેરણા ખરીદે છે આ દિવસે કાળી માતા ની પૂજા થાય છે. તમને ખબર જ હશે કષ્ટ નિવારણ માટે પ્રાર્થના કરાય છે. અને મુખ્ય દિવસ મુખ્ય દિવસ છે અને જયારે રાત. ત્રે શારદા પૂજન. અને લક્ષ્મી પૂજન કરવામાં આવે છે ત્યારે ખુબ જ સારુ લાગે છે. દિવાળી ના બીજા દિવસે ગુજરાતી નવું વર્ષ શરૂ થાય છે. અને લોકો એકબીજા ને સાલ મુબારક કે. હ પણ પછી વર્ષભીન વર્ષભીન નંદન પાઠ હોય છે. અને એક બીજાને ખૂબ ખૂબ અભિનંદન કહે છે. આ દિવસે ભાઈ બહેન ઘરે જ જમે છે અને બહેન. ભાઈને લંબાઆયુષની. કામના આપે છે અને દિવાળી ના દિવસે આખી. એમ ખુબ જ સારી રીતે ઉજવે છે દિવાળી. દિવાળીના દિવસમાં લોકો પોતાના ઘરમાં આગળ સુંદર. રંગોળી. પૂરે છે પછી નવી નવી રંગોળીની ડિઝાઇન આપણ મૂકે છે. આશોપાલન પછી ધોરણ બંધે છે પછી. ફિર. રાત્રે ઘરની આજુબાજુ ઘી કે તેલના દીવો સળગાવે છે. અને તેથી ખુબ જ સારું લાગે છે પછી આખા મહલ્લામાં. એકબીજાના ઘેરના દીવો જોઈ સારું લાગે છે જે. થી આખું વાતાવરણ જગમગી ઉડી આવે ઉઠી આવે છે. બાળકો નવા કપડાં પહેરે છે. ફટકટાવ પાડે છે અને આનંદ મળે છે. ફટકકડાને ફાટતા વખતે ખુબ જ મોજ મસ્તી કરે છે. પછી ના રાત્રે ખુબ બસ સારું લાગે છે દિવાળી. વેર ઝેર ભૂલીને પ્રેમ અને. ભાઈચારો ફેલવાનો તહેવાર છે. અને આપણેને અસત્ય પર સત્યની અને. આજ્ઞાન નું અધકાર પર જ્ઞાન ના પ્રકાશની જીત. સંદેશ આપે છે અને કેટલાક. શબ્દો હવે હું કહું તો દિવાળી ખુબ જ સારું હોય છે અને. ના ટાઈમે ખુબ જ સારું લાગે છે ને આનંદ પણ ખુબ જ આવે છે. દિવાળી ના દિવસે રાત્રે ખૂબ જ બાળકો સ્કૂલથી કયુંકી સાંજે રાત્રે નો ઇંતજાર કરે છે પછી આપડી માતા પિતા ને લઈ રસ્તા પર જઈ ચકરી ને બધી ફટાકડા ફોડે છે. ને પછી આસમાાસ જગમગાઈ જાય છે પછી આસમાન ખૂબ ખૂબ જ સુંદર લાગે છે. પણ વધારે દિવાળીમાં ફટાકડા ફોડવા નહી જોઈએ કારણ કે તેથી હવામાન ખરાબ થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે જાનવર પશુ કે આપણા માનવોને ખુબ જ મુશ્કેલી પણ આવે છે તેથી ફટાકડા બંધ કરવા જોઈએ પણ ખરેખર આસમાન સારું લાગે છે. અને દિવાળી ના દિવસે ખુબ જ સારું લાગે છે ને એને રાત્ર ની તો વાત જ પૂછો ખુબ જ સારું લાગે છે અને નવા નવા પકવાન બનાવે છે એકબીજાના ઘેરે આપે છે પછી મોલાના એકબીજા ઘેર સજાવે લાઈટિંગ લગાવે પછી સારું જ દિવાળી ના દિવસો ખબર પડે છે અને પછી બધા જ લોકો મળી જોડીને રહે છે અને દિવાળી વિશે વાતો કરે છે ત્યારે ખુબ જ સારું લાગે છે તમે કઈક કેવા માંગો છો
હા બેન જે બી તમે કીધું ને ખુબ જ સારું કીધું છે હું પણ મારી માહિતી તમને આપવા માંગુ છું? દિવાળી નો તહેવાર છે ને અંધકાર પર પ્રકાશ ન વિજય નું પ્રતીિક છે. ભગવાન શ્રી રામ ચૌદ ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કરીને. અયોધ્યા પાછા ફર્યા હતા. તેની ખુશી માં અયોધ્યાના અયોધ્યાના લોકોએ આખા નગરમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં ધનતેરસ કાળી ચૌદસ દિવાળી નૂતન વર્ષ અને ભાઈબીજ નો સમાવેશ થાય છે અ દિવાળી ના બીજા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થાય છે આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈને સાલ મુબારક અથવા તો નૂતન વર્ષ અભિનંદન પાઠવે છે અને વડીલો ના આશીર્વાદ લે છે ઘરોમાં ઘોઘરા મગજ મઠિયા અને ચોળફળી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં આવે છે આ દિવસે ખુબ સારી રીતે બધા લોકો ઉજવે છે જેમ કે દિવાળીમાં ચોક્કસ દિવસે દિવાળીના ગીતો અને શ્લોકો પણ ગાવામાં આવે છે અને દિવાળી એ હિન્દુઓ નો મુખ્ય અને પ્રિય તહેવાર છે તે પ્રકાશ નો તહેવાર છે તે આસો મહિનાના અંત્ય અને કારતક મહિનાની શરૂઆતમાં આવે છે અને એ તો પાંચ દિવસ ચાલે છે એ તો મેં કીધું જ પહેલે જ આ દિવસે આપડે બધા ખુબજ ખુશિયાલી થી રહે છે દિવાળી માં બનતી વાનગીઓ અને મીઠાઈઓ ખુબ જ સારી લાગે છે અને બેસતા વરસ ના દિવસે બધા લોકો અ એકબીજાના ત્યાં ફરવા જાય છે મને તો તે ખૂબ જ ગમે છે દિવાળી માં બધા લોકો સવારે ઉઠીને નવા નવા કપડાં પહેરી અ નવી નવી વાનગીઓ સારી સારી વસ્તુઓ બનાવે છે મને ખુબ જ સારું લાગે છે દિવાળી એ માત્ર દીવાઓને જ નહી પરંતુ પારિવારિક એકતા અને આનંદ નો મહોત્સવ છે વેપારીઓ માટે આ સમય ચોપડા પૂજન અને શારદા પૂજન ન પણ હોય છે જ્યાં તેઓ નવા વર્ષે. માટે પોતાના હિસાબના ચોપડાની. પૂજા કરી ધંધામાં પ્રગતિની કામના કરે છે. આ દિવસોમાં બજારો રોશનીથી જ. જળઝડી ઉઠે છે અને લોકો કપડા ઘરેણા તથા. ગવર ખરીને ખરીદી કરે છે. આસો મહિનાની આસમાની અંધારી રાત અસંખ્ય દીવાઓના પ્ર. શ થી જગમગી ઉઠે છે નાના બાળકો થી લઈને વડીલો સુધી. તો કઈ આ તહેવાર ની આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો પોતાના મન ભેદ ભૂલીને એકબીજાને ગળે મળે છે. જેનાથી સમાજમાં પ્રેમ અને ભાઈચારો. વધે છે દિવાળી છે તે એકતાનું. પ્રતીક છે બધા લોકો સાથે મળીને દિવાળી. મનાવે છે અને મને તો ખુબ જ એ ગમે છે. અ દિવાળી પર બધા નાના પૂલકા લોકો ખુબ જ ખુશ થાય છે. ફટાકડાઓ ફોડે છે અ રોકેટ. રોકેટ પણ ઉડાડે. છે છોકરી છે જેમ કે ફટાકડા માં છોકરી છે. કોઠી. અ આ આકાશમાં જે ખુબ સારી રીતે ફટાકડાઓ ફૂટે છે. શ્વાસ જે થાય છે તે દિવાળી ના દિવસે મને તો ખુબ જ ગમે છે વધારે પણ. જયારે આકાશમાં જે ફટાકડાઓ. છોડવામાં આવે છે ને તે તો મને ખુબ જ ગમે છે. અને નવા વર્ષે બધા લોકો એકબીજાના ત મળવા જાય છે. અ તે પણ ખુબ સુંદર લાગે છે એના પછી ભાઈ દૂજમાં. જયારે ભાઈ પોતાની બેનના ઘરે જાય છે તે તો બહેનો માટે ખુબ જ સારું કહેવાય છે. મને તો તે પણ ખુબ જ ગમે છે આ દિવાળી. એ નામ તો એક જ છે પરંતુ તેના અનેક પ્રકારના. અ એના અનેક પ્રકારો છે કે જે બધા પોતપોતાના જીવનમાં. અ ખુશિયા આવે છે બેન તમે આગળ કઈ કેવા માંગો છો.
તમે ચોક્કસ સારું કીધું. અને આપણા ભારતમાં દિવાળી નો તહેવાર ખુબ જ. ધૂમધામથી ઉજવવામાં આવે છે દિવાળીની શરૂઆત છે ને. વાઘ બારસ અને ધનતેરસ થી જ. ભાઈ છે અને અહિયાં ધનતેરસ પણ. ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. તમને ખબર જ હશે કે દિવાળી ના દિવસો એ સોના ચાંદીલી છે. ને એ ના થાય પણ. સસ્તું વધારે થઈ જાય છે જેથી લોકો બાળકો. એકબીજાને સોનું. ચાંદી ન કોઈ ના કઈ નવું બનાવી ગિફત આપે છે અને. દિવાળી ના દિવસો ચાલે છે કે. ત્યારે વાસણો પણ ખુબ જ નવા નવા ખરીદી સુકનવંતુ માને છે. જે કે તે સુખ લાવે છે નવા વર્તન આવે ને ત્યાં આવે આવે છે ઘેરમાં એટલે તે લોકો નવા નવા વર્તનો લે છે. આ દિવસે હનુમાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને ઘરોમાંથી નકસ્માતમાં ઉર્જા દૂર કરવામાં આવે છે. અ તમે કઈ બીજું કેવા માંગો છો.
હામીન. તમે જે પણ કીધું ને ખુબ જ સારું કીધું છે બેન અને મને ખુબ જ આનંદ આવ્યો છે તમારી જોડે વાત કરીને આપનો ખૂબ ખુબ આભાર.
તમા ખુબ ખુબ આભાર